બોલો બોલો મુકેશભાઈ અમારે હારું છે તમારે કેમ છે?
બસ સારું શું ક વરસાદ પાણી
બઉ વરસાદ પાણી હમણાં તો આ સવારના છાંટા જેવો હતો પાછો અત્યારે બપોર નો તડકો નીકળો તમારે કેમ છે વરસાદ પાણી
અમારો તો સારો વરસાદ છે અમારી બાજુ
એમ છે ક્યાં રેવાનું છે તમારે? . અચ્છા સર કેવો પડ્યા . તમે શું વાવણી કર્યું?
અમે અત્યારે મગફળી વા આવી છે અને મગ મગફળી પછી અમાર બીજો ભાગ લેવાનો જોઈએ છે
નવ વાગે આયા હતા કે
હા મેં ગયા હતા
શું આવડે તમને વાવતા
હા અમને ટ્રેક્ટર ની મદદ થી એ સરળતા પડે
એછ કપાસ વાળી દીજો કપાસ હોય ને
કપાસમાં અમારે સારું વળતર નથી મળતું
એ છે અત્યારે ક્યાં રેવાનું છે કઈ સ્ટડી બડી કઈ કરો કે ક્યાં બીએ ક્યાં કરવાનું
બી અ જુનાગઢ છે બાઉદદીન આર્ટ કોલેજ ્યા અત્યારે ક અભ્યાસ કરી
બાઉદ આર્ટસ કોલેજ કેવી કોલેજ છે
કોલેજ સારી છે અને ત્યાં નું લોકેશન પણ સારું છે અને ખુબ મજા આવે એવું છે
એટલે આમ મેં એવું જાણવા મળ્યું કે ઐતિહાસિક કોલેજ છે
શું
ઐતિહાસિક
હા એ ઐતિહાસિક કોલેજ છે ઓગણીસો ને કારણ કે ચોત્રીસ ના સમયની છે બહુ પેલાની છે
એ કોલેજ નું નિર્માણ કોને કર્યું એ કોલેજનું નિર્માણ કોણે કર્યું હતું
ઈ કોલેજ નું નિર્માણ બાહુદીન ભાઈ એ કર્યું હતું એટલે ઈ કોલેજ નું નામ બાહુદ્દીન રાખવામાં આવ્યું હતું
એમ છે તો ત્યાં પેલાના સમયના વિદેશ ના છોકરાઓ પણ સ્ટડી કરતા હશે કે ખાલી ભારતના જ
ના ના વિદેશથી પણ બહાર થી વિદ્યાર્થીઓ આવતા અને ત્યાં પોતા પોતાનો અભ્યાસક્રમ પૂરો કરતા અને એ લોકો ને પણ ખુબ જ મજા આવતી
એ કોલેજ મહત્વનું છે કોલેજમાં કઈ દરવાજા બરવાજા જેવુ મહત્વ એક હોલમાં કઈ કઈ ખાંભો નથી કે જો પણ ચોપન કે એમ કઈ દરવાજા એવું કઈક છે ને એમાં
હા ઈ કોલેજ ખુબ જ જૂની છે અને આર્કિટેક્ચરની દ્રષ્ટિએ જોઈએ તો એ ખુબ જ અ અલૌકિક અને આજના જમાના નું મશીનરી પણ ટૂંકી પડે એવી રીતના એ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ખુબ જ સરળ અને સારી રીતે કોલેજનું નિર્માણ છે અને ત્યાં ભણવાની પણ મજા જ આવે છે
તો એમ છે તો તમારો તમે શું અત્યારે શું ડીએસ સેમ કેટલો કરો
અત્યારે મારે એક એક વર્ષ પૂરું થયું અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે અને મારું ત્રીજું સેમ છે સેમેસ્ટર ચાલુ
અછા એમ છે મેન વિષય કયો તમારી કોલેજમાં
અમારો મેન વિષય ઇકોનોમિક્સ છે
એક અથંત અર્થ એટલે તમે ભારત દેશનો અર્થ વ્યવસ્થા વિશે કઈ ભણી શકો એવું કઈ
હા એમાં ભારત દેશનું જીડીપી અને ભારત દેશ કેવી રીતના ઈ ઇન્કમ કરે અને કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી બધી જાણકારી ઈકોનોમિક્સ દ્વારા મેળવી શકાય
આમ છે બીજા કેટલા સબ્જેક્ટ છે એ કોલેજમાં
બીજા ઘણા બધા સબ્જેક્ટ છે જેમકે સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે અંગ અંગ્રેજી છે એવા ઘણા બધા સબ વિષય છે
હા તો બધા વિષય ના પ્રોફેસર એક છે કે અલગ અલગ
ના ના અલગ અલગ હોય શબ અલગ અલગ પ્રોફેસર હોય છે બધા સબ્જેક્ટ ના અલગ અલગ હોય
એમાં તો મેજર એક મેજર ત્રણ મેજર ત્રણ એમ અલગ બે ત્રણ અલગ અલગ પ્રોફેસર રહે કે એનો એક જ હોય
ના ના એમાં અલગ અલગ હોય જેમ કે મારે મેન વિષય ઇકોનોમિક છે તો માઇનોરમાં મારે ટ્રી છે અને એ સી માં હિન્દી એવી રીતના અલગ અલગ છે સાત સબ્જેક્ટ હોય
તો આપડે એ કોલેજમાં એડમિશન લેવું હોય તો કેવી રીતે લેવાનું અત્યારના સમયમાં
અત્યારના સમયમાં તમારે જિકાસ પોર્ટલ ઉપર તમારું માહિતી નાખવા ઓનલાઈન તમારી માહિતી સબમિટ કરવાની તમને માહિતી એક્સેપ્ટ થાય પછી પ તમારા જેવી બાર બારમાં ધોરણમાં જે ટકા એવા હોય એના ઉપર તમા મેરિટ લેવાય જો તમે એ મેરટમાં તમારું નામ હોય તો તમને કોલેજમાં એશ મળી શકે છે
ં અમ છેો મારા છોકરાને એડમિશન લેવડું કોલેજમાં કેવી રીતે લેવડાવવું અત્યારે બાર ચાલે હ તો બારમાં પછી બાર સાયન્સ છે કે આર્ટ
ના ના બાર સાયન્સ કોલેજ પણ ત્યાં અવેલેબલ છે તમે તો ઓનલાઈન પોર્ટલ ઉપર તમારા છોકું રજિસ્ટ્રેશન કરી પૂરતા ડોક્યુમેન્ટ અને જરૂરિયા માહિતી ભરી અને તમારું છોકરાનું તમે ત્યાં એડમિશન કરાવી શકો છો ખુબ જ સરસ કોલેજ છે છે સાયન્સ ની પણ ત્યાં
ઓ એમ છે સાયન્સમાં તો ન્યૂ હશે ને ન્યુ સર્જન કર્યું હશે કોલેજ બિલ્ડીિંગો ને ઈ કોલેજમાં એડમિશન લઈ લીધ જાણો કે હું તો જામનગર બાજુ રહું છું તો મારા કોલેજમાં એડમિશન લેવા મારા છોકરાને રેવાની વ્યવસ્થા કોલ દ્વારા થાય કે પોતાની રીતે કરવાની
ના ના કોલેજ દ્વારા જ થાય છે કોલેજ દ્વારા હોસ્ટેલ ખુબ સરસ બનાવેલી છે એમાં તમારે જો એડમિશન લેવું હોય તો તમારે છોકરાનું એક અલગથી બીજું ફોર્મ ભરાવે જે હોસ્ટેલ ફોર્મ હોય એમાં તમારે અલગ અલગ માહિતી તમને જેમ કે તમારા છોકરાને બારમ ધોરણ કેટલા પર્વા તમારું ઘર છે એ જુનાગઢ બાહુદન કોલેજ થી કેટલું દૂર થાય છે એવી રીતના એ એવી બધી માહિતી ભરો અને એના દ્વારા નક્કી થાય ગયા તમારા છોકરા હોલ કોલેજની હોસ્ટેલમાં દાખલ કરવા કે ન કરવા
એમ છે
હા
તો સાયન્સ ન સાયન્સનોો વિભાગ અલગ હશે કે બે
ના ના સાયન્સ અને સાયન્સ અને બી એ ના જે પ્રિન્સિપલ છે એ અલગ અલગ છે વિભાગે અલગ અલગ છે ખાલી કોલેજ જ સાથે છે બાકી બંને ન વહીવટ છે એ અલગ અલગ જ રીતે હોય
એમ છે તમે આ સ્પોટ ને કઈ લગતી
ઘણી બધી સ્પોર્ટસની ઘણી ઘણી બધી એક્ટિવિટી થાય અને તમાર છોકરાને જો અ કોઈ સ્પેસિફિક સ્પોર્ટ્સ ગેમ ગમતી હોય તો એમાં તે ભાગ લઈ શકે છે, અને યુનિવર્સિટી લેવલે ટ્રાયલ આપી અને તે નેશનલ સુધી જઈ શકે છે, જો નેશનલમાં સારું પ્રદર્શન હોય તો તે ઓલ ઇન્ડિયા પર રમી શકવાનો ચાન્સ ખરો.
હા. એના માટે અલગથી કોચ રાખ્ય હશે ને સ્પોર્ટ વાળા
હા એના અલગથી અ ટ્રેનર હોય જેને ટ્રેન તમને બધ માહિત તી આપે અને તમેતો ગમે ગમે ત્યાં તમારી સાથે ઈ હોય છે, કદાચ કે બાર રમા જવાનું હોય તો એ પણ ફ્રી ઓફ ચાર્જ કોઈ પણ વગ એક પણ પૈસાનુ વસ બાળકને ખર્ચ કરવાનો થતો નથી બધે જ બધો ખર્ચ એ યુનિવર્સિટી દ્વારા ઉપાડવામાં આવે છે, એટલે કોઈ જાતનું ટેન્શન નથી
એમ છે, શું સેમ પ્રમાણે એની ફ્રી લેવાના આવે છે, કે આખા વર્ષના પૈસા લેવામાં આવે એમાં
ના ના સેમ પ્રમાણે ફી લેવામાં આવે છે.
અત્યારેં ન્યા કઈ આધુનિક આવ્યું કે પેલા જેમ જ છે, બોલમાં ભણવાનું આધુિક રીતે તે કંઈ ભણાવ છે, સર લોકો
આધુનિક છે, સ્માર્ટ બોર્ડ દ્વારા એને ડિજિટલ રીતે એને ભણવામાં આવે છે, અને ક્લાસરૂમનો એન્વાયરમેન્ટ પણ ખુબ જ સરસ હોય છે, પ્રોફેસર ખુબ જ સારી રીતના ભણાવે છે, અને બા અ બાળકોને સારી રીતના સમજણ આપે છે.
એમ છે ને એના પેન્ટ વ્યવસ્થા એવી કંઈ વ્યવસ્થા રાખવામાં આવી છે. કે કોલેજ બાર પેલા હોય છે, ને ને ગર્લ્સ બોયઝ જોડે કંઈ અલગ અલગ એવું કંઈ
ના ના ગર્લ્સ બોઈઝ અ એક ક્લાસમાં સાથે ભણાઈ શકે છે એક બેન્ચીસમાં ના એ સ્વાદ એ પણ એક સાથે પણ એક સાથે એક ક્લાસરૂમાં તેઓ સ્ટડી કરી શકે
તો તો એ પ્રકાર નો ભેદભાવ છે, ને ગર્લ્સ બોઈઝ જોડે આજના સમયમાં કોલેજમાં તો બધા જોડે જ રહે
હા ભેદભાવ કરો પણ તમે કહ્યું ને એમ કે કોલેજ ઐતિહાસિક છે, તો એના વિચાર પણ થોડા ઘણા તો ઐતિહાસિક હોય જ
પણ આજના આધુનિક સમયમાં ઐતિહાસિક વિચાર સાથે સમાજ અ સમાજ સાથે ચાલવું પણ જરૂરી હે ને હ આધુનિક યુગ સાથે જો જે ગર્લ્સને ગર્લ્સ ને બોયઝ જોડે નહીં બેસે તો એ લોકોને પોતાના વિચારો આપલે કેવી રીતે કરશે ફ્યુચરમાં કોક એની વાઈફ તો કંઈક હશે તો એની સાથે કેવી રીતે વાત કરી શકશે એટલે અત્યારથી જ એ લોકોને તો જોડે બેસવાની ટ્રેનિંગ આપવી પડે ને તમે અત્યારથી જ એનાને દૂર રાખશો તો એ બાળક ક્યાં શું કરશે
એ વાત તો સાચી પણ તમે અત્યારે જોવ છો સમાજમાં કેવા કેસવા જે વધી રહ્યા છે. રેપના અને આના જે કોલેજમાં વધારે થાય છે, તો એના સેફ્ટી માટે આ પગલું લેવામાં આવ્યું છે.
તો અત્યાર સુધી એક કોલેજમાં કોઈ રેપડેપ થીયુ એવું કઈ ઘટના
ના ના એવી કઈ ઘટના તો થઈ નથી પરંતુ પેલેથી ચ આવશે તે સારી એમ કોલેજ બોવ ઐતિહાસિક જેનું નામ ખરાબ ન થાય એ માટે આ બધી નિયમો રાખવા જ પડે
ને ફોન યુઝ કરવાનો કે નય
ફોન યુઝ નહી કરવાનો તમારે જો જરૂરી હોય તો લેક ચાલુ લેક્ચર ની બહાર તમને જઈ શકો છો પણ ચાલુ લેક્ચરે તમે ફોન યુઝ ના કરી શકો અહિયાથી તમારો ફોન એક કોલેજ દ્વારા લઈ લેવામાં આવશે અને તમારા વાલીન બોલાવામાં આવશે.
ચ્છા આમ છે બધું સ્ટ્રેટ રાખવામાં આવ્યુ છે એમ ને.
હા બધું સ્ટ્રીક છે.
તો તમને સ્પોર્ટમાં કેમાં ઇન્ટરસ ઇન્ટરસ્ટ છે.
હું સ્પોર્ટ્સમાં અત્યારે હેન્ડબોલ રમું છું અને ખુબ સારું એવું પ્રદર્શન કરી રહ્યો છું. જો એમાં
હમ, તમે નેશનલ લા કાડી દીધું.
હા, નેશનલમાં સુધી અમે પહોંચેલા છીએ.
હમ, કેટલા જણા તમે રમવા ગ્યાતા.
નેશનલ માં અમે સોળ અ પ્લેયર અને એક કોચ અને મેનેજર સાથે ગ્યા હતા.
એમ છે તો આ વખતે તમારો ફ્રેન્ડ કોઈ બાકી છેને હેન્ડબોલમાં રમવા મળશે મોકો નેશનલમાં.
હા બધાને મળી શકે છે જે લોકો પ્રેક્ટિસ કરવા આવે છેને એ જે ટીમમાં સિલેક્ટ થાય એ બધાને નેશનલ મોકો મળી શકે.
તમે પ્રેક્ટિસ કરવા જાવ કે ખાલી બહાના જ બનાવતા હતા કે ઉઠવાના. તમને તો આમે બોલો કે તમે હું પ્લેયર છો.
હા, પ્લેયર છે હું પ્રેક્ટિસ કરવા જઈએ છીએ જયારે ટુર્નામેન્ટ હોય ત્યારે
હમ કેટલા મંથ પેલા તમે પ્રેક્ટિસ કરો છો?
વન મંથ.
ત્યાં ભેગું થઈ જાય અ કોમ્પિટશન એટલું હાઈ લેવલ નું ના હોય?
ના ના કોમ્પિટશન એટલુ હાઈ લેવલ નું ના હોય એટલે એક એક મહિનામાં પ્રેક્ટિસ કરી લ્યો એટલે ચાલે.
ઓ આમ છે સારું સારું રાખું. પછી માહિતી જોશે તો તમને કોલ કરશું બાય.
ઓકે થેન્ક યુ ધન્યવાદ.